હલો
હલો હલો વાડીએ જવાનું . અમારે આવુંજ સે હાલો .
કેમ જવું? . .
હાલ હાલ ન એદવા.
હમ સાટા બંધ થઈ તો જય ને.
શીખવા જવાનું છે બપર ને જ છે નહ હમ. તમને આવડી ગયું પાર્લર નું હમ.
ડોન્ટ ટચ મી
ડોન્ટ ટચ મી કીધું ને. તમને આવડી ગયું કે મને તો આવડી ગયું.
હમ. મારે ય કો વાતું છે પસંદાડી લીટી ભરાઈ જાય ખુછ જારે એગ લને.
તમાવારે જવા છે હીધો.
હા. તમારે? હ અમે થોડા ને મેડવીન બધુંવુંડવીન
અમારે તારી મકાઈ વાવાજવાની છે એ જૂટી જાય ને તો લાગશે મને. લે પેલા અને લાવા જવાની છે મકાઈ. હુકુ હમ્મ.
નારે ના ઈ તો નાની નાની છે. અમારે દોડા થાય તો તમને દઈ જાયશ બીધું તમે નથી થાય બી તમને અરે થાય તું યાર આમ અમને દે જ હતું. હમ્મ.
તો આવું શું થોડો થોડો વિગવ ખાલા ગુરવાના છે તમારે તો બધા બાકી ત્યા
અમારે સોખાનો.
હમ્મ, બે બે વાર તો એને થઈ ગયો હા સુુંધ. હમ્મ, તણાઈ ગયો બધે. પેલી વાર નદી આવી એમાં તણાઈ ગયા, હમ્મ. ટુકડા ધવા આવે?
પણ હું થાતું હા. વરસાદ કઈ બંધ દેતો નથી ને કઈ કામ થતું નથી.
હા.
શોફી દનલો ફોન આવે. સભી મલનો ફોન આવે.
ક્યા
બસી
હાલો હાલો. શું કરો? આ ઘેરે જ. અમારે સે વરસાદ બોવ નથી આવે સાટા શે. ગેરેય સે. ના રે ના આપોની માટે ડબ્બો લેવા જવું છે, એકજ